હા મજામાંશે બ ઘણા દિવસ પછી તમે તો ફોન ભ નહી હરો
મિત્ર મેં પરીક્ષાની પ્રિપરેશનમાં એટલો બિઝી હતો કે તમને યાદ જ નથી કરાયું પણ હા તમે આજે ફોન કરો મને બહુ સારો લાગ્યો
એના માટે જ કે તમે એક્ઝામની તૈયારી કરી રાખ્યા છો કે નહી
હા એ બી છે મેં અત્યારે જ અમારી અ બારમાની પરીક્ષા પેલા સ્ટેજની પૂરી થઈ અને તેમાં અમે આટલું સારું પફોમન્સ કર્યું કે બીજો બીજો કદાચ નંબર આવી શકે છે તો તમે એ બી કહી શકો એઝામ વિશે ક આગળ મે શું કર કોલેજમાં કયો મેં વિષય પસંદ કરું કઈિસ્ટ્રીમાં જા સાયન્સમાં જાઉ આર્ટસમાં જાઉ કે પસી કોમર્સમાં
હા મિત્ર બારવાની ત એ એક્ઝામ તો આપી સે હવે તો તને જે મનપસંદ ફી લાગે તે ફીડમાં તને જવાનું વધારે સારું પડશે કેમ કે જો તું તને મનગમતી તું વિષય પસંદગી કરશે તો તે આગળ વધવાનું બી મજા આવશે સિલેબસ અગાડી ચાલતા ચાલતા તને અગાડી ભણતા ભણતા તને રસ બી હોવો જોઈએ જેથી તું તેને એક મનોરંજન રીતે એને તું હાસલ કરી શકે છે અને જો બાર હમણાં પરીક્ષા આપી છે તો તને શું લાગે છે કે કયા તને ઇન્ટરેસ્ટ છે જેમાં સારો ઇન્ટરેસ્ટ હોય તેવા તુ પસંદગ તે ફિલ્ડમાં તું જવાનું પસંદ કરજે.
મેને કોમર્સ લીધેલ તો મે મારો વિચાર છે કે મે કોલેજમાં બી કોમ કરા અને આગળ જતા કોઈ પણ સારી જગ્યાએ કામ કરા
હા મિત્ર તું એ કોમર્સ લેધું તો તું બીકોમ કરવાનું ઈચ્છતો હોય તો એ સારી વાત છે કે બીકોમ કરવાથી તું અગાડી કોલેજમાં પણ અગાડી વધી શકે છે બીકોમ કરી શકે છે એમ બીકોમ પછી એમ કોમ કરી શકે છે. તો બીકોમમાં જે વિષય તને મેન લાગે મેન વિષય તને સિલેક્ટ કરવામાં આવે છે જે માટે તને જે વિષય પસંદ હોય તે વિષય પસંદ કરીને આગળ વધી શકે છે.
હા મિત્ર તમારી વાત સાચી છે અને એ મેં ઘણું બધું પણ વિચારે મૂકેલું છે તમે મને કહેશો કારણ કે તમે આ બધી ફિલ્ડમાંથી પસાર થઈ ગયા છો અને એવી પરિસ્થિતિ માંથી પસાર થયેલા છો જેથી કરીને તમે મને સારી રીત તે સલાહ આપી શકો છો તો તમે મને સમજાવી શકો છો કે આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ તો કે રીતે કરીએ અને અ આપને કેવી રીતે સારો પર્ફોર્મન્સ આ જેથી કરીને આપને અ સફળ થઈ શકીએ
હ મિત્ર જો ટુ હાલના સમયમાં તો તું એ બારમાની એક્ઝામ આપી છે તો તને ખબર જ શે કે સિલેબસ કમ્પ્લીટ કરવા માટે બોહ મહેનત કરવી પડે છે અને તું તો મહેનત કરતો શે એ તો મને ખબર જ શે એટલે સિલેબસ કમ્પ્લીટ કરવા માટે તારે અગાડી નઈ તો કોલેજમાં તો તારે જેમ જેમ સિલેબસ ચાલતો હોય શે તેમ તેમ તારે રિવિઝન કરતું જ રહેવું પડે શે અને તો જ એ રિવિઝન ના કારણે તને જો એક્ઝામ સમયે ઓછું ઓછી પ્રિપરેશન કરવી પડે છે અને આ માટે તારે વાંચીને લખીને એ રીતે તારે પ્રિપરેશન વધારે કરવી જોઈએ અને મેન મેન ટોપિક હોય તે ટોપિકને વધારે વાર તેનુ રી વસીઅન કરવું જોઈએ જેતી તને એક્સામ ટાઈમ પર ઈ મ જે મેન ટોપિક હોય તે પુસાઈ અને તારા સારા માં આવી શકે અને તું આગળ વધી શકે
હા એ બી શે અ મેં એક ઘણી બધી નોટિસ કરેલી શે કે મેં જયારે વાંચ્યું ત્યારે અમુક વાર મને યાદ નથી રેતું ઘણા બધા મોટા ટોપિક હોય શે થિયરી હોય શે દાખલા ગણવાના હોય શે પણ તેમાં અમુક એક વાર આપણે ભૂલી જઈયે શીએ અને તે આપણે ઘણું બધું અ ખોટ જાય છે તેમાં એક્ઝામમાં તો આપણે તેને કેવી રીતે તે સારું કરી શકી છીએ અને તે આપણે વાંચેલું એક્ઝામમાં યાદ કરી શકીએ છીએ તો તેના વિશે તમે મને કઈ જાણકારી આપી શકો છો જેથી કરીને મેં તેને મારા જીવનમાં ઉતારી લેમ.
હા મિત્ર જો કોઈ વખત લાંબી એવી થિયરી હોય છે કે જે આપણે વાંચવાથી યાદ નથી રેતી તેને આપણે સમજવું પડે છે તેને પડે એક એક બે વાર વાંચીને સમજી જઈએ. તો આપડે તેને ભૂલી છે પણ તે આપડણે સમજેલું હોય. તેને આપણે લખી શકીએ છીએ અને એવી એ ઘણી બધી ત્રીક છે કે જેથી આપણને જે વાંચેલું યાદ નથી થતું તેને આપણે એક બે વાર વાંચીએ તો અને તેને સમજી લઈએ તે વાતને અને તે શું સવાલ કહેવા માંગે છે? છે. તો આપણેે તેને સમજીને લખી શકીએ છીએ અને જે આપણને લાંબા લાંબા જે થિયરી લ થિયરી કચન હોઈ આપ તેઓ યાદ નથી રાખી શકતા તેને આપણે આસાન શબ્દોમાં સમજીને લખવું જોઈએ. જેને સમજીને યાદ રાખવું જોઈએ જેથી આપડણે જેમમાં તેને લખી શકીએ છીએ. આ માટે ઘણા બધા લોકો અ ઘણી બધી એવી અ ટ્રીકનો ઉપયોગ કરીને વંચન કરતા હોય છે જેથી તે લોકોને વંચવાનું સરળ હોય છે આ બધી ટ્રીકનો ઉપયોગ કરવો જોઈએ.
મિત્ર તમારી વાત ઘણી બધી સાચી છે મે અત્યારે મારા ઘીરમાં તમારી કહેલી બધી વાતો અ ને ઉપયોગમાં લેવા અને વાંચા બેસુ ત્યારે મેં હા. ધ્યાન પણ કર્યા જેથી કરીને મેં અ વાતચી સારી રીતે અને એક સીડ્યુલ બનાવા અને અ તેમાં બધા વિષયોને અ ડડીવાઈડ કરી નાખા અને જેથી કરી અ શારીરિક એને યાદ કરી શકું બીજી વાત એ બી છે કે આપને શું ભનવા સાથે સાથે અ ઘણા બધા એન્જોયમેન્ટ પણ કરવા જોઈએ આનંદ પણ મેળવ જોઈએ કે પછી ભનવો જ જોઈએ તેના પર જ ધ્યાન આપવું જોઈએ. એનાશે કઈ કેસો?
હા મિત્રો આ આ સમય જ એવો છે કે આપણેે થોડો એન્જોય બી કરવો જોઈએ જેથી જે આ સમયમાં જ આપ આપ એન્જોય ને એવું બધું. કરી શકી પછી મોટા થઈ પછી આપડા પર બધી જિમ્મેદારી આવી જાય છે આપડા કામકાજ આવી જાય છે. એટલે આપણે એટલું બધું ખુલીને જીવી નથી શકતા પણ અમને એન્જોય પણ કરવું જોઈએ અને આપણે ભણવા પર પણ ધ્યાન આપવું જોઈએ આપણે એન્જોય સાથે બણવું બી જોઈએ જેથી આપ ઉપર જીવન સારું રહે અને આપ આપને આગળ જાતા એવું ન લાગે કે આપડું જીવન આપડે સારી રીતે જીવી દશ શયકા, એટલે આ સમયમાં તમારે લાઈ થોડો સમય એન્જોય પણ કરવો જોઈએ, અને એક્ઝામ અને ભણવા પર પણ ધ્યાન આપવું જોઈએ. જેથી આપડા ભણવાનું અને આપડો એન્જોય અહ આપણને ભણવાનું પણ ગમે છે, આથી જે આપણેે જો ભણ્યા જ કરીએ તો આપણને ભભહ ભનતા-ભનતા કંટાળો આવે છે. એટલે આ માટે થોડાસ થોડા સ એન્જોય પણ કરવો જોઈએ. આથી આપડું જીવન સારું બને છે.
તમારી વાત સાચી છે મિત્ર. અહ મે તમારી વાતોનું ઘણી બધી સારી રીતે અહ સાંભળ્યું અને તે મારા જીવનમાં ઉતારા, કારણ કે હાલના સમયમાં અહ વાંચવું કંઈ ગમાતા થવું એ ઘણું બધું ઉપયોગી છે, કારણ કે હાલનો સમય જેવો છે અને આ સમયમાં ટકી રહેવા માટે બે ચાર પૈસા કમાવા જરૂરી છે. અહ મેં જોયું છે મારા જીવનમાં નોટિસ કરેલું છે કે અહ નાનપણમાં આપણે ઘણા બધા ખુશ તે રહીએ છીએ પણ જેવી રીતે મોટા મોટા થતા જઈએ છીએ તેવી રીતે અહ ભણવાનું અમુકને પ્રેશર રહી અને વાંચવાનું ગમતું નથી તેથી કરીને તેઓ જેમ જેમ મોટા થાય તેમ તેમ તેઓની તેના અહ ચહેરા પરથી ખુશી ગાયબ થઈ જાય છે પણ એવું ના કરાય અને આપણે બધા સાથે એન્જોયમેન્ટ કરી જોઈએ જેથી કરીને આપણે અહ સારું પફોમન્સ આપી શકી છીએ એ અને આપના જીવનમાં આગળ વધી શકીએ છીએ અને અહ બીજી એ પણ વાત છે કે ભનવામાં અહ આપણે કાળજી પણ લેવી જોઈએ અને અહ સારું પફોમન્સ કરવું જોઈએ. અને તમે કઈ બીજી વાત કહી શકો, કોલેજ વિશે.
હા મિત્ર જો તને ત ભણવાનું માં તું આગળ વધ વાનું હોય તો તારે ભણવું જરૂર છે કેમકે આ સમયમાં ભ-ભણવા વગર આપડે જિંદગીમાં કઈ હાસિલ ના કરી શકીએ અને આસ સમયમાં ભ-ભણવું જ એક કહ માત્ર રસ્તો છે જેનાથી આપડે સારી જિંદગી જીવી શકીએ છેએ અને આપડી જરૂરિયાતો પૂરી કરી જો તું સારું ભણશે અને તું કઈ બનવા માંગે છે તો તારે ભણવું જરૂરી છે હાલના સમયમાં આ આમ શિક્ષણનું વધુ મહત્વ છે. આથી જ તું આગળ વધવા માટે તારે ભણવું જરૂરી છે. અને તું એ જે એક્ઝામ ની તૈયારી કરે છે એ તને આગળ જતા વધુ કામ લાગશે. અને તે તને આ એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ માટે મેં તો એટલું જ કહું છું કે તું આગળ વધ્યા વધતો રહેશે અને તા આગળ એવજ ભણતો રહેશે એવ મેં તો આશા કરું છું.
થેન્ક યુ ભાઈ તમારો ઘણો બધો આભાર મને અહ ઘણી બધી જાણકારી આપવા માટે. અહ મેં તમારી વાતોને ધ્યાનમાં લેવા અને અહ આગળ જતા અહ એક એવો સફળ વ્યક્તિ બના જેથી કરીને મેં બધાનું કલ્યાણ કરીશ શકું અહ એ બી વાત છે અને મે આ વેકેશનમાં બીજું પણ કોઈ અહ કોર્સ જોઈન કરા જેથી કરીને મે એડશનલ અહ જ્ઞાન મેળવું અને તેને મે મારા જીવનમાં ઉતારવું જેવું કે ટ્રિપલ સી સેન જેથી કરી મૈ કમ્પ્યુટરમાં અહ સારો પફોર્મન્સ કરી શકું કારણ કે મારા અહ આ સબ્જેક્ટ છે તેમાં કમ્પ્યુટરનું પણ ઘણું બધું અહ કામ પડે છે ને હાલના આધુનિક જમાનામાં તો કમ કમ્પ્યુટર સિવાય કોઈ પણ કામ થતું નથી. તો આવા ડિજિટલ યુગમાં કમ્પ્યુટરમાં આવી રીતે આપને અહ કરી શકી સીએ. તમારો ખુબ-ખુબ આભાર.